હેલો!
હેલો!
હ અ કેમ છો મજામાં?
હા, બસ મજામાં. તું કેમ છે?
બસ મજામાં.
હા. આ તો અત્યારે એવું વિચારતી તી કે આ જૈવિક ખેતી કરવી થોડી વધારે સારું લાગે મને તો આજકાલ બધા ખેતી તો કરતા હોય છે ખેતીનું ઘણું મહત્વ છે પણ જૈવિક ખેતી વધારે સારી. એટલે આજના સમયમાં છે ને અ ખૂબ જ જરૂરી છે કે ખેતીની પદ્ધતિ પણ જૈવિક ખેતી એટલે એવી ખેતી કે જેમાં રાસાયણિક ખાતર અને જેરી જંતુનાશકનો ઉપયોગ ઓછો થયો હોય અથવા બિલકુલ કં ઈક કરવામાં આવ્યો જ ન હોય એના બદલે ગાયનું છાણ, ગૌમૂત્ર પછી પેલું જે બીજા અમુક ખાતર આવે છે વર્મી કમ્પોસ્ટનું પછી જે લીલું ખાતર આવે છે અને પેલા કુદરતી જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે એમ તેનાથી છે ને જમીનની ફળદ્રુપતા પણ ઘણી એવી જળવાઈ રહે છે અને પર્યાવરણને પણ નુકસાન કશું થતું નથી.
હા, સાચી વાત છે.
આજે તો ઘણા ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરે છે અને શરૂઆતમાં તો ઉત્પાદન વધે પણ લાંબાગાળે જમીનની ગુણવત્તા ઘટી જાય છે. કારણ કે જમીન કઠઠન બનવા લાગે છે અને તેમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો પણ નાશ પામે છે.
હા, એકદમ સાચી વાત અને જૈવિક ખેતીમાં છે ને જમીનને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને કુદરતી ખાતરો જમીનમાં રહેલા જીવાણુઓને સક્રિય રાખતા હોય છે. એટલે જમીનની અહ જમીનની છે ને પાણી પકડી રાખવાની ક્ષમતા વધે છે. અને પાક પણ વધુ સ્વસ્થ અને સારો એવો બને છે.
હા સાચી વાત છે. અને મને તો એવું લાગે છે કે જ જૈવિક ખેતી માત્ર જમીન જ નહીં પરંતુ આપના સ્વાસ્થ્યને પણ સ્વાસ્થ્યને પણ ઘણો એવો લાભ થાય છે. કારણ કે આજકાલ તો ઘણા લોકો એવા ફળો અને શાકભાજી ખરીદ વાનું પસંદ કરે છે જેમાં હાનિકારક રસાયણો નો હોય. અને આવાક આવાક ખોરાકની ખોરાકથી શરીરને પૌષ્ટિક તત્વો સારા મળે છે.
હા એકદમ સાચી વાત કઈ અને જૈવિક ખેતીથી છે ને પાણીનું પ્રદુષણ પણ ઓછું થતું હોય છે. જયારે ખેતરમાં વધુ પ્રમાણમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે ત્યારે વરસાદના પાણી સાથે તે નદીઓ તળાવો અને ભૂગર્ભ જળમાં ભળી જાય છે. એટલે જૈવિક ખેતી આ સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડતી હોય છે. અને આમ જોવા જઈએ ને તો આજે આ બજારમાં જૈવિક ઉત્પાદનોની માંગ પણ ઘણી એવી વધ તી જાય છે ઘણા લોકો થોડો વધારે ભાવ ચૂકવીને પણ જૈવિક અનાજ દાળ ફળ અને શાકભાજી ખરીદતા હોય છે. કારણ કે તેઓ છે ને પોતાના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપે છે.
હા. અને ખેડૂતો માટે પણ આ એક સારી એવી તક બની છે. કે જો તેઓ ગુણવત્તાયુક્ત જૈવિક પાક ઉગાડે તો તેમને બજારમાં સારો ભાવ મળે પણ તેના માટે યોગ્ય તાલીમ અને ધીરજ જે હોવી જરૂરી છે કારણ કે શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું હોય.
હા સાચી વાત. અને મને લાગે છે ને કે સરકાર અને કૃષિ યુનિવર્સિટીઓ એ છે ને ખેડૂતને જૈવિક ખેતી વિશે વધુ માર્ગદર્શન આપવું જોઈએ. તાલીમ શિબિરો પ્રદર્શન અને પ્રયોગો દ્વારા ખેડૂતોને નવી પદ્ધારતિઓ શીખવામાં આવે તો વધુ લોકો જૈવિક ખેતી અપનાવી શકે.
હા સાચી વાત છે અને આજકાલ તો ઘણી કૃષિ સંસ્થાઓ ખેડૂતોને વર્મી કોમ્પોસ્ટ બ અહ બનાવવાની રીત કુદરતી જંતુનાશકો તૈયાર કરવાની પદ્ધતિ અને જમીનની ગુણવત્તા જાળવવાની માહિ તી પણ આપે છે. અને આ પ્રકારની માહિતીથી ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
હા અને મને લાગે છે કે આપણે પણ આપણા ઘરમાં નાનકડુ કિચન ગાર્ડન આપડે બનાવીએ ને તો વધુ સારું. અને એમાં છે ને અહ ટામેટા, મરચાં ધાણા, મેથી, પાલક અને અન્ય શાકભાજી કુદરતી રીતે આપડે ઉગાડી શકાય. તેનાથી છે ને તાજો અને સ્વસ્થ ખોરાક મળે. અને જો આપણે આપણું પોતાનું ઘર ના હોય મીન્સ કે આપણે ફ્લેટ માં રહેતા હોઈએ તો ફ્લેટમાં રહેતા બધા લોકોએ કેવું કરવું જોઈએ કે ટેરેસ ગાર્ડન કરી શકાય એ પણ એક સારો એવો ઓપ્શન છે.
હા સાચી વાત છે. અને બાળકોને પણ છોડ ઉગાડવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે થી તે કુદરતને નજીકથી સમજે છે. અને પર્યાવરણ પ્રત્યે જવાર જવાબદાર બનશે. જો આજે તર આજે જેમને અત્યાર થી જ નાનપણ થી જ સારી ટેવ પાડીશું તો એમને આગળ જતા એમને જ કામ લાગશે.
હા સાચી વાત અને જૈવિક ખેતીનો છે ને સૌથી મોટો ફાયદો તો એજ છે કે અહ જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવી જયારે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો સક્રિય રહેતા હોય છે. એટલે જમીનને વધુ ઉપજાવ બનાવે છે એમ. અને પાકને કુદરતી રીતે પોષણ પણ આપતા હોય છે.
હા અને એક આ જૈવિક ખેતી માં રાસાયણિક જંતુના જંતુનાશકો નો ઉપયોગ ઓછો હોવાથી ખેતરમાં રહેતા પક્ષીઓ મધુમાખીઓ પતંગિયા અને અન્ય ઉપયોગી જીવજંતુઓનું પણ સંરક્ષણ થાય છે. આ જીવજંતુ કુદરતી રીતે પાકને મદદ કરે છે અને પર્યાવરણને સંતુલન પણ રાખે છે.
હા એકદમ સાચી વાત કઈ અને આ મધમાખીઓ પણ છે ને ખૂબ મહત્વની ભૂમિકાઓ ભજવતી હોય છે. જો તેમની સંખ્યા ઘટતી હોય તો ઘણા પાકના ઉત્પાદન પર પણ ઘણી એવી અસર પડતી જોવા મળે છે એમ. જૈવિક ખેતી છે ને કુદરતી જીવસૃષ્ટિને સુરક્ષિત રાખવામાં ઘણી એવી મદદરૂપ બને છે.
હા અને મને તો એ બી લાગે છે કે જૈવિક ખેતીથી અહ ઉગાડવામાં આવેલા અનાજ ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય માટે તો બહુ જ સારા છે. અહ તેમાં હાનિકારક રાસાયણ અવશેષ ઓછા હોય છે. તેથી ઘણા લોકો હવે જૈવિક ઉત્પાદનો ખરીદવાનું જ પસંદ કરે છે.
હા સાચી વાત અને આજકાલ લોકો છે ને આરોગ્ય પ્રતી વધુ જાગૃત બન્યા છે તેઓ પૌષ્ટિક અને સુરક્ષિત ખોરાક ખાવા માંગતા હોય છે. એટલે જૈવિક ખેતીથી તૈયાર થયેલો જે ઉત્પાદન ની માંગ છે ને ધીમે ધીમે ઘણી વધ તી જાય છે એટલે ખેડૂતો માટે પણ આ એક નવી તક છે.
હા અને કેટલાક તો ખેડૂતો કહે છે કે જૈવિક ખેતી તો શરૂઆતમાં ઉત્પાદન ઓછું થાય. જોકે કેટલાક કિસ્સામાં શરૂઆતમાં થોડ થોડા વર્ષોમાં ઉત ઉત્પાદન થોડું ઓછું થાઈ કારણ કે જમીનને ફરીથી કુદરતી સ્થિ તી માં આવવામાં સમય લાગે છે. પન, થોડા સમય પછી જમીનની તંદુરસ્તી વધ, વધારે વધારે છે, અને જો પાકની ગુનવત્તા પન સારી થાય છે. તો લાંબા ગાળે આ પદ્ધતિ વધુ ટકાઉ સાબિત થાય છે.
હા સાચી વાત કઈ, અને ખેડૂતો એ છે ને ધીરજ રાખવી જોઈએ. જો સરકાર અને કૃષિ નિષ્ણાતો યોગ્ય માર્ગદર્શન આપે તો ખેડૂતો માટે આ પરિવર્તન પન વધુ સરળ બની શકે છે. સરકાર દ્વારા તાલીમ, ખાતર બનાવવાની માહિતી પ્રમાણપત્ર, પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અને બજારમાં વેચાણની સુવિધા પણ આપવામાં આવે છે. તો વધુ ખેડૂતો એ છે ને જૈવિક ખેતી તરફ, વધુ વધારે આગળ વધવું જોઈએ. અને, સહકારી મંડળો પણ આમાં મહત્વની ભૂમિકા ઘણી ભજવતા હોય છે.
હા, અને મને તો એ બી લાગે છે કે પાણી, પાણીની બચાત, બચત માં પણ જૈવિક ખેતી મદદરૂપ બને છે, કારણ કે જમીનમાં, કાર્બનિક તત્વો વધુ હોવાથી જમીન સમય સુધી ભેજ જાડવી રાખે છે, તેથી વારંવાર સિંચાઈ કરવાની જરૂર ઓછી પડે છે.
હા, સાચી વાત. અને ઉપરાંત, આ ઉપરાંત છે ને પાક નો ફેરબદલ કરવુ મિશ્ર ખેતી કરવી, અને કુદરતી ખાતર જેવી પદ્ધતિઓ અપનાવાથી જમીનની શક્તિઓ જળવાઈ રહેતી હોય છે. અને, એક જ પાક સતત આપડે વાવવાને બદલે અલગ અલગ પાક, આપણડે દર વખતે કરતા હોઈએ તો જમીનમાં પોષક તત્વોનું સંતુલન પણ ઘણું જળવાઈ રહેતું હોય છે.
હા. અને, મને તો લાગે છે કે આપણે જો સામાન્ય ગ્રાહક તરીકે પણ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી શકીએ છે, જો આપણે જૈવિક ઉત્પાદનો ખરીદીશું તો ખેડૂતોને પન આવી ખેતી કરવાની પ્રેરના મળશે.
હા, એકદમ સાચી વાત કરી. અને ઘરમાંથી નીકળતા જ શાકભાજી ના છાલ ફળોના કચરા અને સૂકા પાંદડામાંથી કમ્પોસ્ટ ખાતર આપણડે બનાવી શકાય છે. આનાથી કચરો પણ ઓછો થતો હોય, અને છોડને કુદરતી ખાત પણ ઘણું એવું મળતું હોય તો એ આપડે કુદરતી ખાતર આપીશું, ગમે તે છોડને તો એ જ આપણને, પાછું આપણને ફળ શાકભાજી આપશે એટલે એ સાયકલ આમ ગોર ગોર ફરતી જ રહેવાની છે.
હા. અને હું તો એજ માનું છું કે આજના સમયમાં ખાલી, વધુ મેડવવું જ પૂરતું નથી, પરંતુ જમીન પા જમીન પાણી અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂર છે. જો આપણે આજે કુદરતી સંસાધનોનું જતન નહી કરીએ, તો આવનારી પેઢીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો જૈવિક ખેતી આ દિવસોમાં એક ઉત્તમ વિકલ્પ છે.
હા, સાચી વાત છે અને મને પણ એવું લાગે છે કે, યુવાનો એ છે ને ખેતીને માત્ર પરંપરાગત વ્યવસાય તરીકે નહીં પરંતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા એક સારા કારકિર્દી વિ કલ્પ તરીકે પણ જોવી જોઈએ. આજકાલ ઘણા શિક્ષિત યુવાનો જૈવિક ખેતી, ફળોની ખેતી શાકભાજી ઉત્પાદન, અને ઔષધીય છોડની ખેતીમાં પણ સફળતા મેળવી રહ્યા છે.
હા સાચી વાત છે. આની પર તો, આપણેે જેટલી ચર્ચા કરીશું એટલી ઓછી પડશે.
હા સાચી વાત છે. ફરી ક્યારેક વાત કરીશું આપણે.
હા ચોક્કસ મલીએ ફરી.